શું ચાલે
બસ શાંતિ અમારે કેવું.
આ મજા
હ હા બોલો કઈ ફરવા નીકળે.
એવું એમ કોમ ચાલુ સોનું.
હારુ.
રોડ નું હા એટલે કોન્ટ્રાક્ટ લીધ.
ઓટો મારવા આવું પડે ને જોવું પડે ને બરાબર કરાશે કે નહી.
હા હા લે કોન્ટ્રાક્ટ લીધો એમ.
હા.
કેટલામ પડ્યો કોન્ટ્રાક્ટ કેટલા નો આવ્યો.
કોન્ટેક તો જોવાના
કેટલાના
કરે.
ના ના છે એટલો બધું નહી ન ન જ છે લાખ ન જ છે. એક અઢી લાખ નો હા સોસાયટી નો મેન રોડ નહી સોસાયટી નો.
અચ્છા.
હમ્મ.
હ હા.
બોલો શું ચાલ તમારે શાંતિ.
એવું શું ચાલે આવતા હોય એક વાર.
આઈએ આઈએે નહી કમમાં નવરા નહી પડતા ને.
એવું છે.
હા.
ગોઠવા તા ભેગા કર બધા ને.
હા આઈ જા વાઈ જાા બધું કરી દયળ.
હ હા વરસાદ વરસાદ માસમ વસમ
ઇકે ગામ મળે ગયા.
હલો.
ઘર ગયા એક કર તો પીયર. એમના ગમડી ગયાસ હમ એ કાર બાર લઈ જઈશું જઈ. ફરી ફરવા જવાની. ઈચ્છા છે પણ
હા.
દ્વારકા બારકા બાજુ કઈક ફરીએે.
હા હા ટાલ હશે ને બયરુ ગયું પ્રિય ને ફ્રિજ માં પડ્યું બિયર
હા બિયર તો માતી નહી ફ્રિજમાં તો.
એવું છે એમ ત્યા આ આવી જાવ હું.
આઈ જાઓ આઈ જાઓ બધાને લઈને આઈ જાઓ આપડા વાળની.
એવું કરે એવું હારુંડે ને એવું કરે ક્યારે આવી જાય આજે રાતે આઈ જઈએ
આજે રાતે આવી જાવ કસો વાંધો નહી નવરાત છે આજે કોમ પતા ઘેર જ જવાનું છે. હા વત લગીન પતી જશે. હા તો અત્યારે કોન્ટ્રાક્ટ ચાલુ છે તઈ જ ને
કન્ટ્રાકશન ઉપર
હા
હમ હમ
અહીથી પતશે તો બીજે એક જગ્યાએ ઓર્ડર છે આ પતે પછી જવાનું છે.
એવું છે એમ બીજા ઓડરમાં જવાનું એમ.
હમ
હમ હમ મત તય ઓર્ડરમાં સાનો ઓર્ડર છે.
તો એ આ જે ચલે છે રોડનું જ તો. રોડ બનાવાનો જ હતો.
સાંઈડમાં બીજું કરો
સાઈડમાં ખરો ને. બિઝનેસ ખરો ને સાઈડ માં આપડે દુ કાન નાખીએ
હા હા એવુ એમ
હા ભાડે આપી છે હા.
હારું કેવાય
તમારે કેવું ચાલે ધંધો પોણી શાંતિ
કેટલા કમાઓ કેટલો પગાર આ
પગાર તો જોવાને આવી જાય ખાસો આવે છે આમ સારો એવો.
આતો એટલે
સીતેર એસી એવો ખરો
ઓહો મહિને.
હા મહિને મહિને ને દુકાન ભાડે આપીશ અયાથી આયી જાય ત્રીસ ચાલીસ હજાર. આજ તો પાન મસાલો.
હા મારે એક દુકાન જોતી હતી બીજી છે દુકાન એવી.
હા તો આ આવી જાાવ અહી પડી જ છે દુકાનો બહુ પડી છે ભાડે મળે છે.
ભાડે ની જોતી
હા
બેચાણ જ જોઈએ.
એટલે વેચાતી જ જોઈ લેવી છે એમ પોતાની જ લઈ લેવી છે.
હા
કરીએ આડા
મિનરલ વોટર એનું ખોલવાનું છે આપડે વોટરનું સપ્લાય પાણી નું
એવું છે એમ પ્લાન્ટ બનાવાનો.
પ્લાન્ટ બનોવાનો હારો પ્લાન્ટ
મારો પ્લાન બરાબર સારું ચાલે લગનગનની સિઝનમાં
બધી બહુ પડે લોકો પાણી બાણી પીવા ઠંડો
હમ્મ ઠંડુ પાણી પી ને બરાબર પ પો પેલો ઓર્ડર હાલ દઈસુ એડવાને એવું હશે તો અપાઈ દઈશુ નહી તો
હમ્મ હ
વીસ રૂપિયા ચાલે અત્યારે એક જણા કમાય લેવાય
બરાબર હારું કેવાય
હા
હમ્મ
શું ચાલે બીજું તમારે
બીજું તો બસ કઈ નઈ હવે શું કરવાનું આ કોમત કે નવરા પડતું નહીં કહે જવાતું નહીં
ટાટા
કાકા કાકી બધા મજા હા હ તમારે કેવું ઘેર શાંતિ વારું બધું
શું કરે આપડે પેલો લખો તો
એ રહ્યો લખોટો શું કરવાનો
હે એવું એમ
હા એ મમ્મી જોડ પિયર ગયો એ મોમા ને ઘેર ગયો
કેટલા વારસ નો થયો
હજુ તો એવું પહેલાં મથી બીજા બીજામાં આવશે હવે
બીજામાં આવશે એમ
હા સ્કૂલો ખુલી ગઈ ને એટલે બીજા માં આવી ગયો એમ આ વર્ષે
બરાબર
હમ્મ તમારે કેવું? હુ શાંતિ
બસ શાંતિ
બરાબર તમારે લગન કરવાના હતા તો ક્યારે કરવાના
હજી તો વાર લાગશે બે તયને વરશ
એવું છે
હા
તો જે નક્કી કરેલું એને જોડે જ ને
હા હા એને જોડેજ
એને જોડે બરાબર બોલાવજો તારે લગ્ન વગનમાં
નયન ભાઈ ને ઓરખો નયન ભાઈ ને
હા ઓળખું જ ને
હા હા હા શું થાય તમારે
એ મારો ખાસ મિત્ર શે એમાં કાકા હા સગામા થાય આમ તો મારાં કાકા નો છોકરો ખરો ને એનો મામા નો છોકરો હમ
હા કાકાનો છોકરો
હા
હા
બોલો શમે કેમના ઓળખો એને
બરાબર
હમ એ અત્યારે એના ઘેર ગયો શે
બોલો શુ ચાલે બીજુ?
બીજું તો શાંતિ વારું જ છે, અત્યારે તો શું.
હા
હમ
કે બહાર ઉભા સો કે રોડ પર બોર્ડ પર ઉભા સો?
હા દુકાને બેઠા હવે
કોને સાને કેટલું અવાજે આવે છે, બધું સાધું
બરાબર
હા અંદ બેણી કંટરો આય એટલે મેકુ બાર જાય ને આટો બટો મારતા આયે
હા-હા બરાબર સારું કહેવાય
પણ ત્યાં ઓફિસ માં બેહી રેવાનું કંટારી જાવાય
હ તમાર કામ કામકાજ કેવું ચાલે તહી ઓફિસે બધું બરાબર?
બસ બરાબર જ ચાલે બધું
હા હા
હા
તો અમારે એક ભાઈ બન છે, આને કંઈક જોબ બબ માટે તમે ઓફિસમાં વેર પડે તો કરજો સેટિંગ.
કસુ વાંધો નઈ એ રીઝ મેમાં મોકલી દેજો
હા-હા
ભાઈને કે જે મારા નંબર પર મોકલી દે રિઝયું
હ-હા-હ સારુ સારુ મોક્લી આલી
મોકલાય એટલે થઈ જશે વાત
બે ત્રણ દિવસ થી કે કે કરતો હતો
હા કસું વાંધો નઈ મોકલ મોકલી જો કસું વાંધો નઈ કર દેશ
હા-હા
હા હવે એને કેજો કાલે મોકલી દે કાલે કરી દઈએ તો એને પતે
હા બરાબર.
મેડ પડે આરુ સ્ટાર્ટિંગમાં પણ તેર પાંચસો હાલસે બધારે ની આલે
હા તો કઈ વાધો નહી બરાબર એટલા
પાંચસો
હા-હા કઈ વાંધ નહી અત્યારે ઘેર નવરો બેઠો છે.
હા
જે મલે છે, પણ દૂર બો પડે એમ હા એટલે તમા જો વાત કરીજ
હા-હા હલો વાધાને મોકલી દે
હા-હા-હા-હા
હા
બોલો શું ચાલે બીજુ?
બસ શાંતિ આ કિરીટ ભાઈ આયા તો ઊભા કિરીટ ભાઈ જો
એવું સે.
હમ
હમ
કિરીટ ભાઈ ઘેર
હા હા.
્યા જ ન જ સમય જ જ
બોલો બીજું શું ચાલે? શાંતિ?
હવ. હલા.
આવદકા પજેવા
હા મળીએ મલ્લીએ.
પેલા હવા
હા તો તઈ આઈયે બરાબર. પે પ્રગ્રામ ગોઠવાનુંસ, ફોન કરજો જેવું એવું.
લવાવામાંલ ને તમે.
હા એવું કરી હડ મલ્લિક હા. ત કજ ચાલે